હલો
હેલો
હા બોલો. મજામાં?
હા મજામાં. તમને મારો અવાજ આવે છે?
હા તમારો અવાજ પહોંચી રહ્યો છે
સરસ કેમ છો?
તમે મજામાં?
હઉ મજામાં
કેવી ચાલે ઉનાળું સીઝન? બરાબર
તમારે ત્યાં કેવું ચાલે કામકાજ?
બસ એકદમ મસ્ત ચાલે હ.
અચ્છા તમે શું કરો છો હાલ કઈ મતલબ હાલ સ્ટડી કમ્પ્લીટ થઈ ગઈ તો કઈ અ તૈયારી વૈયારી કે?
કઈ તૈયારી તો નહી કરતા ત ઘેર બેઠા ઓનલાઈન ફોર્મ કોમ ચાલુ કરી.
અચ્છા બરાબર બસ બાકી શાંતિ?
હા હો શાંતિ હો એકદમ. તમારે કેવું ચાલે છે જોબ ને?
બસ ચાલે જાય. હાલ તો કફ છેા થાઈ દમાં એનું. કામ ચાલ છે. હ્ હ્.
હ બરાબર.
હઓ બાકી.
બાકી બસમતી છે એકદમ.
બરોબર. તમારે ત્યાં અત્યારે આરામ કરે. ઘરેજ રહેતાસ
હા તે હ કર કામ. ચાલું વધારાનું કામ નીકાળીયે.
હા. બરોબર.
ચાલી જ તમા તમારેતે તેવ ચાલે. ત્યાં તમારે આર્ટિકલમાં લખવામાં કેવું. ચાલે તમારે આગળ.
હા. લ નું ને એવું સારું ચાલે છે. ને તો થોડું એઆઈ ના લીધે થોડું એમાં ઓછું થાય ને તો એટલે હું સાઈડમાં નવી સ્કીલ શીખું છું બીજી. હ હ જેનાથી ફ્યુચર માં સારું રહેે.
ઘર-ઘર.
હા જેમકે થી આઈ એવી રીતે એમ.
હા હા.
તો ફ્યુચરમાં એના લીધે. મતલબ જોબ એ આઈ ની મદદથી ચા આગળ વધ તે શકાય.
બરાબર અ અમદાવાદ મા તમાર જોબ માટે કઈ એમ સારા એ મસ્ત રીતે મળી કે આપણે એજ્યુકેશન જે લાયતા તો એ પ્રમાણે સેલેરી પર.
હા હા એ પ્રમાણે સેટ થઈ શકે અ તમારે ઈવન અહીં યા કન છે ને હ પેલા એકકાઉન્ટ. ટન ને ટેલીમાં ને બધામાં અ બહુ સારું એવું મતલબ બોવાય. છે. તો એ કોમર્સ સડ માટે વધારે સારું હોય તો એવું નહ કે કોમર્સ સાથે ત્યાં ક એવું બી હોય છે કે એ લોકો શીખવા બી ખરી અને પ્લસ. પેડિંગ. શીપ બી આપે એટલે સેલેરી પણ આપ
બરાબર
હ તો એવી રીતે બી સારું રે કે સેલેરી આ જાય ને શીખવાનું કામે થઈ જાય શીખવાતા એમે એમ ફ્રી માં બેસી ના રવું પડે એમ
બરાબર પેરુંજ કરનાર રહીયએ
શું
તો બે બેરોજગાર બેસી ના રહેવું પડે એમ કે.
હા એટલે એમ શીખવાનું બી થઇ જાય. કલમ અમુક જગ્યા એવું હોય પાછું કે શીખવાતા હોયને ત્યાં સુધી સેલે નહી આપુ જોઈએ
હા એ વાત કરેલા સંપુર માં એવું જ થાય લ આપે પણ તો એ ઓછી જ આપે એકદમ
હ હમ
અને પછી આપડ સારું કામ લાગે તો આપડ પા ત્યા જોબ માટે રાખે
હા
શું કેવાય આપડે બેવું ને એક જ વસ્તુ પકડીને રાખ ત્યાં બીજી બ બીજી બધી સ્કિલ્સ ભી મતલબ સીખવા મળે એમ તો સાઈડ સાઈડ માં થોડું થોડું બીજું બીજ શીખીએ ક
સોલાર નું આ બધું એને એમ સારું રહેશે
હા
હ સામદાદ મનોવ ન મને પણ ક્યાથી થ કે તારે સોલર માં કરવું હોય તો એ આ ગયા કોઈ વાકાને તારજુ કોઈ હોય ને કોઈ ન ખાવું હોય તો એના માટેનું તો તોું મને કોન્ટેક્ટ કરજ
હા
કમિશન મળશે કેને સારું રશે સુોલરને ખાવા વાળા માટે પણ સારું રશે ને આપડે પણ સારું રેશે
હા એ વાત સાચી અને ત્યાં હા એ થલતીજ સાઈટ છે વચ્ચે એને કોલા આવે તો થોડાક ટાઈમ પહેલા તો ટિફિન સર્વિસીસ નું કે હતા તો મારી ટિફિન સર્વિસસ નું થોડું થોડું કરે છે ને મતલબ રખડી નું એવું બધું તો ટિફિન સર્વિસસ માં કેક કોઈને બંધાવું છે તમે કરશો એવી રીતે પણ થોડું દૂર પડત ક્યા ક તો પછી એમ કે સેટ ના થયું એમ કે થોડું આવા જવાનું બીું થાય ને એટલે બે જણાનું હો તો થોડા વધારે લોકો હોય ને સેટ થઇ જાય એમ પાંચ દસ લોકો ટિફન સર્વિસ આપવાની હોય ને દૂર હોય તો અભી તો એમ કે પેલું કરો ને શું કેવાય આપડે એ દું મતલબ ડિલવરી ચાર્જ મોકો ના પડે એમ
ટિફિન ડિલવરી ન કરી કેમ એમ કે
પણ અહીયાધરું હોય ને એલે ડિલિવરી ચાર્જછ મોકો પરિ જય એમ
એ વાત છે સાચી
હ
એ કરતાના આપ જમવાનું બનાવા જાય ને એટલે એ એમાં સારું રે, વિસ્તાર થોડો કમાકો પડી જાય એટલે થોડું રે. આવા જવાનું. ખર્ચા થોડા કરે ને કમ તો સારું રે એમ પણ.
હ એ થું અમુક અમુક વાર હોય ને જે પેલું પ આમ પુરીઓ બનવા. એવુ બધું. ધું કામ તો એ સારું એટલું બધું ડ ડેલી બેસીસ ઉપ રોજ નહી હોતું એ. જો એજ રોજ જે મળે ને તો એમાં બ
એક તરફ
પણ એ જે પ્રમાણે એમ ઓર્ડર આવતા હોય ને હામે વાળાને. એ પ્રમાણે જે લોકો બોલાવે.
એ વાત તો હાચી. કેવી રીતે ઓર્ડર આવે તો તારા મમ્મી હારું રે એમ, પેલે આગળ ન વચ્ચે આ્યા ઓર્ડર ને તાર મમ્મી ગઈ તી. પચીસો અડીસો નથી કઈ. એ એમ સારું રે, એ રીતે ત્યા આવતા હારુ રે
હા, એ એજ, એટલે એવું કાઈ હોય ને તો ચાલે
એ, ખર
હ, બાકી તો કેવું ચાાલે કો, હો તમારા ઘરે મમ્મી ને બધા મજામાં
હોવ બધા મજામા આવ નઈ ગબડે
શું
ત્યા આવું નહી એ ગામડે
હમ, હા, પછી આવશુ
તોએનૂ કેતું બે દિવસ, માં બે દિવસ રોકાઈને આવશે
હા હા અને આમાં કદાચ પેલું મતલબ બોલવાની, કદાચ ના પાડેલી. છે. સિટી નું નામ એવું પોતે જ્યાં રેતા હોય. ત્યાં
હા ફુલી
યાદ રાખજે. આમ કે કેવાની હતી મેસેજ કરીને
કે ખુદ પણ તોય ભૂલાઈ જાય.
હ-અ એટલે તું બીજુ ચાલે એમ મો તા સિટીનું તો તોય બી પણ પોતાનું હોય ને તો ના બોલો તો સારુ ત્યાં
એ ખર પશનલ કઈ ઉ-હમ્મ ગાયત્રી નું કઈ હમાચાર? ગાયત્રી નો કોઈ ફોન બોન આવે?
ના ગાયત્રી જોડે વાત નઈ થય હો.
એવું ના આતો જઈ
શું?
હમ.
હા પાલી તુઆર
હા.
બીજું ટ્રેન નું નામ તો બી ચાલે પણ ગામ એનું નામ ના બોલાય.
હ પર્સનલ એડ્રેસ થઇ જાય ને એટલે પછી.
એટલે અને કેવાય.
આવે એટલે યાદ આવે રવિવાર આવે ને એટલે દુશ્મન મંદિર યાદ આવે જવા માટે.
હ હ
હો તોમેજાદ મજા આવ હું ઘરેર અવાજ પડે એટલે ક ું ઘણી વાર કોણ લ આવે ત યાદ કરું ભ ખેતર જ ખેતરે મજ આવતી બોર વા જવા માટે ને મજા આવે કે નાતો લ ગતા
હા બોરા મેની મેલા તાલે અહિયાં અમા સોસાયટી માં માસી રે છે ને એમના રે ગઈ તો એ જે માથા છે ને એ અહિયાં બાજુ માં ક્યાંક જામ આંબુ નું ચાલ હશે તો જાંબુ એ લ આવેે માસે કે રોજ રોજામં બુ લઈ આટલા બધા કયોથી લાવો તો કે અહીિયાયા બાજમાં જ છે જાંબુરી અહંયાથી કે લાવ કેધું કયોથી લાવો મને કેજ
હ એ ખર
કે આ લઈ જ વાંધો નહ કે અમે રોજ લઈ જ મે ના ના તમે રાખો મને કે છે જાંબુરી ક્યાંમું એ ત તો વસ્તી ખાય નહીિ પણ કે જાંબુરી એટલી મોટી હ કે વસ્તી વ લ ન બાકી ત્યાં બહુ બધા જાંબુ આવે કે મેં કીધું એવું કે
હા કેમ કે માર માશ ત એબર હને ત ક્યારે મ ચાલ
હ
કેરી ગેરી મા બાસી મા ખેતર હે ને એમને ઓ બો હ કર ખુબ કેરી આવે
એવ
હા, તે, મને ખુબ ગધી મેલી ચાર, પાંચ કિલો જેવી કેમ નોની, નોની, પણ હારી હે
હમ, મને બહુ ભાવે કેરીઓ, અહીયા ત્યારનું ઓછુ